ઓફ.
હલો.
હેલો કેમ છો મજામાં.
હલો.
હેલો કેમ છો મજામાં.
હલો.
કેમ છો મજામાં.
હા મોટે થી બોલને થોડું.
હા એવું કઉું છું મજામાં.
હા બસ મજામાં તમે.
બસ શું કરો છો આટલા દિવસથી વાત વાત નહી કરી કોલ વોલ નહી કર્યું.
બસ આ ઘર ના કામ.
બરોબર મન તો લાગ્યું પ્રવાસે જતા રહ્યા.
હા જઈને આવ્યાને હમણાં થોડા દિવસ પહેલા.
કઈ ગયા હતા.
અમે દ્વારકા ગયા તા, સાસણગીર ગયા તા.
બરોબર.
હબર
દર્શન કરવા ગયા તા.
હા દર્શન કરવા ગયા હતા.
હમ બરોબર કેવું હતું બધું માહોલ હમણાં તો જન્મ ક્ષ્મી ગઈ એટલે બહુ સારું હશે.
હ અમારે એક મહિનો થઈ ગયો જઈન આયા.
હમ્મ બરોબર.
તો કઈ પ્રસંગ હોય કે ના હોય. દ્વારકામાં ભીડ ઓલ્વેઝ હોય છે.
હા એ તો છે ને માન્યતા જ એટલી છે તો.
હમ હ અમે દર વર્ષમાં એક વખત તો જઈએ જ છે.
દર્શન થઈ ગયું તું સારું ભીડ હતી તો.
હા હા પણ કલાક બે કલાક ઊભું રહેવું પડે લાઈનમાં પચી થાય.
હા એ તો હવે બધી જગ્યા એવું થઇ ગયું છે.
હા.
બાકી સાસનગીરમાં શું શું જોયું તમે લોકોએ.
અમે સાસનગીર માં જંગલ સફારીમાં નહોતા ગયા કેમ કે અમે એના આગલા વર્ષે ગયા તા ને. તો કઈ જોવા નથી મળતું સિંહ ને એવુંને એ લોકો એ એરિયા માં નહી લઈ જતા જે એ લોકો હોય. છે ને એકક્ચુઅલમાં.
હમ્મ.
એટલે અમે નહોતા ગયા કેમ કે આ વખતે અમારી જોડે નાના છોકરા હતા. એટલે હવે બી જાય તો. એટલે અમે ખાલી ત્યાં કેવું કરીએ છીએ. ત્યાં ફાર્મ હાઉસ લઈ લઈએ પણ ત્યાં જઈને શાંતિ થી રહીએ ને ત્યાં કેવું નેટવર્ક ના આવે કોઈને ફોનમાં બસ ત્રણ દિવસ શાંતિથી ત્યાં રેહવો ખાઓ પીઓ એન્જોય કરો ને જોડે ટાઈમ
હા ફેમિલી જોડે ટાઈમ વિતાવો બાકી અહીયાં તો આખો દિવસ ઘરનું કામ ઓફિસનું કામ એવી રીતે જ નીકળી જાય છે
હા જોડે ટાઈમ ના મળે એમ એટલે ત્યાં જઈએ ને એટલે ફોન નો કોઈ યુઝ જ નહી કેમ કે ઝીરો નેટવર્ક
હા શાંતિથી મસ્ત પોતાના ફેમિલી જોડે ટાઈમ વિતાવાનું અને ક્વોલિટી ટાઈમ આપવાનું
અમે દર વર્ષમાં એક વખત જઈ આવીએ આવી રીતે અમારું ફિક્સ જ છે આ બે જગ્યા એ જઈએ બીજે ક્યાંય ના જઈએ ને તો
બરોબર હું તો હમણાં ગઈ હતી ઉદયપુર
હજુ અમે ત્યાં નથી ગયા
અરે ત્યાં તો જશો ને તો કિલ્લાઓ કિલ્લાઓ દેખાશે અને
આવતા વર્ષે જવાનો વિચાર છે ત્યાં
હા બઉ સારું છે ત્યાં અમે શું કર્યું તું એક રિસોર્ટ બુક કરી દીધું તું અને પછી ત્યાં સવારે ઉઠીને ત્યાં બ્રેકફાસ્ટ બી તો એકદમ રાજસ્થાની સ્ટાઇલનું હતું પછી એ ખાધું પછી ફરવા ગયા બધા લેક અને કિલ્લાઓ જોવા ગયા પછી ત્યાં જોયું તો બધા રાજા રાણીઓની કહાનીઓ એટલી મસ્ત મસ્ત અને ત્યાંના નજારો એટલા નજારા એટલા સારા હતા ને કે અને એટલા બધા ફોટોસ લીધા ને મેં તો હું તો એમ ગાંડી શોકીન છું ફોટોસ ની
મને એ બહુ ગમે છે હો ફોટા પાડવાનું
બરોબર ફોટોગ્રાફી તો હવે બધા જોઈએ જ અને ત્યાંના તમે જોશો જોશો ને તો ત્યાંના વ્યૂ જ એટલા સારા હશે ને કે તમને ફોટોગ્રાફ પાડવાનું મન થઈ જ જશે
હજુ હું ત્યાં નથી ગઈ એકેય વખત
પછી પછી અમે આવ્યા ને તો હો હોટલ વાળા એ શું અમારું સ્વાગ સવારે તો અમે બઉુ વહેલા ચેક ઈન કરી દીધું એટલ કોઈ હતું નહી પછી અમે આયા ને તો હોટલ વાળા અમારું એવી રીતે રીતે સ્વાગત કર્યું એકદમ રાજસ્થાની ઢોલ અને લાઈક આ
લઈ હાલ
હા પગડી પહેરાઈ બોવ હમ બઉુ સારું હતું અમારું જે તમે કહેજો હું તમને કહીશ કે ક્યાં ક્યાં જજો જ્યારે બી તમારું પ્લાન થાય ને
હા ચોક્કસ
પછી છે ને અમે ત્યાં એક અ કચોરો ખાધો હતો અહીયા કચોરી મળેને નાની નાની ત્યાં તો કચોરો મળે છે એટલો મોટો કચોરો હોય ને હા હા એમ ક
હલો
એવી રીતે પછી તો ત્યાંની મીઠાઈઓ બી એટલી સારી હતી ને એમ
હા.
રસમલાઈ ખાધી તી પછી ત્યાં છે ને એક આઈસક્રીમનું પણ અલગ સન્ડે મળે છે એ બી બહુ સારું હતું હા ત્યાંનું સ્પેશિયલ હતું એમાં છે એ લોકો ઘેવર
ને જઈને આઈ હતી ત્યાં એની ફેમિલી સાડે સાથે ગઈ તી મતલબ, તો એ બી કહેરી તી કે ત્યાં જવા જેવું છે એમ. એ અમારી જોડે દ્વારકા આઈ તી.
બરોબર. તમે લોકો જેટલા સાથે જાઓ ને એટલા વધારે મજા આવે.
હમ્મ, અમારું એક ફ્રેન્ડ સર્કલ છે અમે, મતલબ ચાર પાંચ કપલ નું ગ્રુપ છે, અમે જ્યાં જઈએ ને ત્યાં સાથે જ જઈએ છી.
હમ્મ બરોબર. ત્યાં તો છે ને પછી ગેવર બી બહુ સારા મળે.
હા મને ઘેવર બહું ભાવે છે હો. હા, હા, ઘેવાર તો અમે બહું ખાધેલી.
અરે ત્યાં તો સાચા ઘી ના ઘેવર બને, હવે જે એ મીઠાઈ વાળો હોય ને એ બનાવતો હોય ને બસ ત્યાં એ જલ્દી બનાવે અને આપણને આપે ઘરમ ગરમ
એની ઉપર ઠંડી-ઠંડી રબડી
હા. અલગ જ અલગ જ શાંતિ મળે એનાથી.
હા.
પછી અમે બીજું તો શું કરે, હું લાસ્ટ તો અહીંયા ગઈ તી ઉદયપુર. પછી એકવાર જયપુર ગઈ તી ને ત્યાં બી બહુ સારું, ત્યાં હવા મહેલ છે પછી જલમહેલ છે, પછી એક કિલ્લો છે આમીર નું.
અચ્છા.
જલમેરમાં એવું છે કે રાણી અને રાજા અહ જલની મતલબ બધા સ સાથે ના રહે ને તો એ જલના વચ્ચે એક મહેલ બનેલું છે. એમાં કોઈ અહ કોઈને જાવા ના દે. પર ખાલી રાજા રાની જ ત્યાં રહે એવું પહેલા થી માન્યતા છે.
તો એ આખું અંદર થી જોવા દે છે એવું?
ના અંદર થી જોવા નહીં દેતા, અહ પાણી ના એક પાણી નો લેક બનેલો છે, એના વચ્ચે જલમહેલ છે. અમને બ ખાલી બહારથી જોવાનું, પણ ત્યાંથી આપણે દૂર બીન લઈને જોઈએ ને તો અંદર બધું દેખાય, ત્યાંની અહ જે બી પેઇન્ટિંગ્સ અને બધું કેવી રીતે રાજા એ બનાયું તું પોતાની રાણી માટે એ બધું જ.
બરાબર.
અને ત્યાંથી તો ફોટોગ્રાફીનો એટલો સારો વ્યૂ આવે ને બધ બી જગ્યા થી.
બરાબર.
પછી છે ને હવા મહેલ ગયા તા ને, તો હવા મહલ માં એવું હતું કે ત્યાં બી ફોટોગ્રાફી બહુ મસ્ત હતી, અને ત્યાં હોતું એના સામે એક કેફે હતો. ત્યાંથી છેન ને હવામહેલ નો એટલો સારો પિક્ચર આવે ને કે તમે ત્યાંથી જાઓ, અને ત્યાં કોફી બી ત્યાં કોફી બી બહુ મોંઘી હતી. પાંસ સો રૂપિયાની એક કોફી હતી ખબર છે તમને.
સ્ટારબક્સ હતું?
ના.
સાદું હતું એમ?
કેફે હતું તો બી સ્ટાર બગ થી બી મોંઘું હતું.
એટલે જ પૂછ્યું
પર એનો એ બાલ્કની કેફે હતો એનો વ્યુ એટલો સારો આવતો હતો ને, મસ્ત. હા એટલા એના જ પૈસા હતા.
બરાબર.
અને ત્યાં છે ને વધારે ટુરિસ્ટ હોય ને એટલે એ લોકો તો આપી દે
બરાબર બાર ના વધારે લોકો આવે ફોરેનર લોકો
હા. કેમકે ત્યાં ટ્રેડિશનલ બધું બહુ બધું છે ને જયપુરમાં ઓલ્ડ જયપુરમાં પિંક સિટી કહેવાય ને એટલે તો એ બધું જોવા આવે એ લોકો તો ગાંડા હોય અને પછી બધા લોકો આ લોકો એમને ચઢાઈ નાખે
સાચી વાત છે હમ બોલો
હમ પછી તમે બીજી કઈ કઈ જગ્યા ગયા છો રાજસ્થાન ફર્યા છો
ના હું કદી નહીં ગઈ રાજસ્થાન
જવા જેવું છે હું તમને કહીશ પછી તમે જયારે બી જાઉં ને હું તમને બધી જગ્યા લખી આ પીશ અને બધું કહીશ કે
ચોક્કસ આવતા વર્ષે ગોઠવીએ છીએ અમે જવાનું પણ આમાં કેવું પેલું પ્લેનિંગ કરવું પડે ને આગળ થી નહી તો પાછું ત્યાં જઈને લોચા પડે સારી જગ્યાએ પછી મળતું નથી બુકિંગ રેવાનું ખાવાનું બધું સેટ નહી થતું
હા એ તો છે એ બધું પેલાથી જ કરી રાખવું પડે. તો જ મજા આવે ફરવાની બાકી ત્યાં જઈને આ બધું
અહીયાથી જ હા અહીયાથી બુ કિંગ ને એવું કરીને જઈએ ને તો પછી શાંતિ થી ફરાઈ એમ ત્યાં જઈ
હા પછી તમે નોર્થ બાજુ પહેલાથી જ કરીને જતા હશો ને
હા પહેલા થી બધું બુકિંગ ડન તઈ જઈને ખાલી ચેકિંગને ચેકઆઉટ જ કરવાનું
હમ્મ બરોબર હવે તો કેટલી બધી સારી લાઈક ટેક્સીની બી ઉબર અને ઓલા આ બધું આવી ગયું છે. એટલે પછી ટેન્શન નહીં હોતી આપણને કંઈ જવા આવવાની
ના અમે તો ગાડી લઈને જઈએ છે એવું કદી ટેક્સી એવું નહી કરતા. પણ ખાલી રહેેવાનું જ અમારે પહેલેથી કરવું પડે. કેમ કે પછી ત્યાં જઈને સારી હોટલ એવું છે ને નથી મળતું તાત્કાલિક માં
હા એ તો ઓનલાઈન બુકિંગ જ
હા ગમે ત્યાં પછી તમારે પછીમ રહેવું પડે એમ
પછી ફરવામાં મજા ભી ના આવે અને મલબ જગ્યા રેવાની સારી ના હોય ને તો ક્યાં બી મજા ના આવે
હા એવું થાય
હા તમને બધાના ભોજન ગમે એમ બધી સંસ્કૃતિઓના
હા ગમેને
સૌથી વધારે શું ગમે
સૌથી વધારે મને સાઉથ ઇન્ડિયન નું ગમે
મનેવી ડોસા ઈડલી
હા અને એ કેવું હેલ્ધી છે પેટ બી ફૂલ એટલે એમ ભરેલું ભરેલું ના લાગે.
હા હા એટલું શરીર માં ઊંઘું બી ની થતું કઈ સારું છે જઈ આવજો તમે ઉદયપુર
ચોક્કસ જઈ આઇ શું.
હા ચલો મળીએે બાય
બાય